હા રાધે રાધે. તે કેમ છો.
અે બસ હું મજામાં છું તમે કેમ છો.
હમ. હેલો હા શું કેવું.
હું મજામાં છું તમે કેમ છો.
બસ હું પણ મજામાં જ છું બાકી શું ચાલી રહ્યું છે.
બસ કાઈ નહી આ જોઓ ને થોડી ઘણી ડીપ ક્લીનિંગ ચાલી રહી છે ઘરમાં હવે આમ આમ છે કે થોડી રજાઓ પડી છે બાળકો પણ નિરાતે હવે. સવારે વહેલું ઉઠીને ઝડપ થી ટિફિન બનાવવાની ની આ બધી ઝંઝટ નથી. તો હું જોઉં છું. થોડુંણું. ડીપ ક્લીનિંગ ઘરમાં કોઈ કોઈ વખત આપણને કરવું પણ જોઈએ સાફ સફાઈ નું બહ જ ધ્યાન રાખવું જોઈએ.
હ નહી સાચી વાત છે સાફ સફાઈ તો કરતા રહેવું જોઈએ મેં પણ આજે મારો થોડો રસોડો સાફ કર્યો.
હહ હહ મેં પણ આ રસોડું સાફ કરી રસોડું તો મેં અ કાલે સાફ કરીશ. પણ આજે તો મેં છે ને આ અસ સ્ટોર બધાં એ બધાં સાફ કર્યા છે અને બાળ કોની જે પહેલાની જે પુસ્તકો હતી ન એ બધી આ એક સાઈડ એક એક સાઈડ નીકાળી નાખી છે ઈ પસ્તી માં આપી દઈશ. કાં તો અ કોઈ જરૂરતમંદ હશેને જેને આ અ આ ગયા વર્ષના જે અ પુસ્તકો છે એમના કામમાં આઈ જાય હા તો એમને આપી દઉં છું તો આ પ્રમાણે હું જે થોડી ઘણી અ વસ્તુઓ જે નઈ કામની છે એને કાઢું છું એમ
હા મતલબ એ વાત તો તમારી બરાબર મતલબ આપણે રોજ છે ને રોજ થોડી ઘણી તો સાફ સફાઈ ઘરમાં કરતાં જ હોઈએ છીએ પણ એનાથી નથી ચાલતું ક્યારેક છે ને આખું ઘર સાફ કરી કરી પણ દેવું જોઈએ તો આમ સાફ લાગે
બિલકુલ અને આપણે કોઈ કોઈ સમય આપણે ડીપ ક્લીનીંગ કર કે વધારે પડતો સારી રીતે હા આપણેે સફાઈ કરીએ અને જે પૂરી રીતે જો તમે જેમ કહો છો કે આજે તમે રસોઈ સાફ કરી તો આજે જો તમે રસોઈમાં જસ તો ને તે બાર બાર એને જોશો
જોશો હા એ વાત તો તમારી સાચી મતલબ આમ રોજે આપણે ફ ક્લીનિંગ કરતાં રહીએ છીએ ભલે ઘર હોય કે રસોડું હોય તો જે દિવસે તમે સાફ સફાઈ કરશો ને ત્યારે એ તમને વધારે ક્લીન દેખાશે.
બિલકુલ અને આપણને એવું લાગશે કે ના
લાગે સાફ સફ
સાફ સફાઈમાં અને કેટલું આમ નિરાત લાગે આપણા મનમાં કે નો મેં આજે તો સફાઈ કરી છે તો ના બહુ સરસ મારા ઘરમાં કેટલી શાંતિનો અનુ બોવ થાય છે
હા મળે છે હા અને થોડા દિવસ મતલબ આમ આપ આપણને આપણે તેલના જે વઘાર હોય છે એ પણ આપણે ધીરા કરી દઈએ અ એડજસ્ટ ફેન ઓન કરીએ આમ થોડું આપણું ચાલતું રહે થોડા દિવસ તક કે ગંદુ થઈ જશે. હા અને રસોડામાં છે ને સાફ કર વાનું આજ વધારે અઘરું હોય છે કે તેલ મસાલાના જે ચિકાસ હોય ને એ સાફ કરવી ખૂબ મુશ્કેલ લાગે
બિલકુલ તો હું તો જો એના માટે છે ને સોડો થોડો સોડા મિક્સ પછી નિમ્બુ અને એને મિક્સ કરીને પછી એને સા સાબુ અને સર્ફ ને એ બધ ને મિક્સ કરીને. પછી આપડણે સ્કોચ બ્રશ થી થોડું સાફ કરીને એટલે બધું ચ. નાસ્. બું બધું નીકળી જાય છે.
તો નીકળી જાય છે પણ એ થોડું આમ લાગે કોઈ કોઈ વાર કેય આ ક્લીન કરવું પડશે આમ કરીને. તો આ મેં આજે ર. થોડું એવી રીતેલા તો બધા ડબ્બા અ જે હતા ને એ ખાલી કરીને સાફ કરી દીધા પછી પૂરું સેલ્ફ સાફ. કરી દીધું પછી પૂરું પ્લેટફોર્મ હતું ને ઉપર ભીત. તો વગેરે સ જે તો તમે કીધું બોલો એનાથી એનાથી. પૂરી ભીતકો. ઘસી ટાઈલ્સ બધી ઘસી ઘસીને એ. સાફ કરી દીધું પછી રસોડો ધોયો પૂરો પછી ડબ્બામાં પાછું બધું સામાન ભરર્યું અને પછી. પાછું મૂકી દીધું પછી લાસ્ટમાં ફ્રીજ સાફ કરી દીધું.
બિલકુલ હા તો હું પણ આવી રીતે જ.
કાઢી દીધી અ ખરાબ પડેલી બધું સામાન ભરેલું હતું બધું કરી કરાઈ સાફ કરી દીધું.
બિલકુલ હું પણ આવી રીતે જ કરું છું ને વધારે પડતો જે અટ્ટાલું હોય છે. બધું આનાથી જ. ભૂલી જાય છે. આપણા ઘરમાં જે સ્પેસ પણ થઈ જાય છે તો પણ આપણને બહ સારું લાગે. કે હા થોડું હા.
હા અ હલો હા. અને હવે વિચાર છે કાલે કે પડદા અને સોફા પણ સાફ કરી દેવ પડદા ધોઈને ધૂપમાં સુકવી દઉ કારણ કે તડકો એટલો તેજ છે ફટાફટ થઈ જશે અને કુશન પણ બહાર રાખ્યા છે એ પણ સાફ કરી દઈશ.
બિલકુલ અને જો આ બધા બધી વસ્તુઓમાં જયારે બાળકો પણ આપણી થોડી ઘણી મદદ કરી નાખે છે ને તો આપણને બહુ જ મજા આવે છે તો મેં પણના કર્યું છે કે આ જેમ કે મે પુસ્તકો અને એવું બધું એનો અટાળો કાઢ્યો ને તો મેં બધા એમ પણ મારા બેવું છોકરાઓ બેવ છોકરાને એમ કીધું કે તમે પોત પોતાનો જે અ કબડ છે ને એ પોતે જાતે જ્યાં આપ પુસ્તકો મૂકવાની ગો થવાની હોય ને ત્યા પોતે જાતે જ મુ એટલે પછી એમને પણ હમણાંથી જ અવેરનેસ
હા તેવું પડે હા.
હ સારી ટેવું પણ પડે કે ભાઈ હા કેવી રીતે આપણને આપડી જગ્યા છે કે આપણી વસ્તુઓ છે. કેવી રીતે આપણને સારી રીતે ગોઠવીને મૂકવી જોઈએ.
હા સાભળ બરોબર કરો છો તમે એ લોકોને પણ આદત પાડવી જોઈએ કે એ ચલો બધું કય જ નહીં પણ પોતાનો સામાન તો સાચવીને મૂકે. જે બુક છે. કપડા છે એ લોકો વોર્ડ્રોપ સા ચૂવી ના એમ રાખે. તો એની આદત તો બાળકોને હમણાંથી જ પાડવી જરૂરી છે. અને અ મને તો છે ને સાચું કું તો મને તો છે ને બાથરૂમ ની ડીપ ક્લીનિંગ કરવાનો સૌથી મુશ્કેલ લાગે પણ જયારે એ સાફ થઈ જાય ને બાથરૂમ તો દિલ ખુશ થઈ જાય મારું. તો એકદમ હા સાફ સુથરું ઘર ને ત્યારે મને મનને પણ શાંતિ મળે.
તમે બાથરૂમની અને બાથરૂમની ડીપ ક્લીનિંગ માટે શું કરો છો.
હલો.
હલો હા. આમ કઉ છે તમે વાત. ન આપ શું કરો છો ટાાઈલ્સો જેમ કે મારે અહિયાં અહિયાં છે ને કે પાણી થોડો આમ છાર વાળો છે તો એ છાર વાળા પાણી ના લીધે છે ને એના. મતલબ એવો ડા. આવા પડી જાય. પાણી ના લાયક નથી આમ છાર જમી જાય છે એવું થઈ જાય છે. હા.
તો એ એવામાં તો છે ને મતલબ એસિડ તો આમ નહી કરવું જોઈએ પણ એ બધા ઢાક છે ને એસિડ થી. તહ હાર પિક કે ભલે ગમે. તે ન ઇસ્તેમાલ કરીએ પણ એ નથી જતા. મેં તો છે ને અહિયાયાનું પાણી. થોડું ક્લીન છે પણ રાજસ્થાન નું મને. ખબર છે થોડું હાર્ડ હાર્ડ પાણી છે તો એમાં છે ને વ્હાઈટ વ્હાઈટ છાટા રહી જાય છે.
અને તમને શું કહું કે આ વસ્તુથી તો હું. બહુ કંટાી ગયું છે. હું એટલી બધું ક્લીન રાખું છું પણ. તોપી દો અમારા ટેબ છે ને એ ટેપ પર નલ એની આસપાસ છાર જમેલો જ હોય છે આ પાણીનું જ એવું
હા એ પાણીનો જ પ્રોબ્લમ. છે સાચું કયું મને પણ આ પેલા પ્રોબ્લેમ થતી હતી.
અને બીજું છે ને અહિયાં અહ આપડે જોઈએ તો અહ અહ જેન્ટસ લોકોના જે બનિયાન હોય છે ને એકદમ વહાઈટ હોય છે. પણ અહીંયા બિલ ફૂલ એવા વાઈટ રેહતાજ નથી આમ થોડો થોડો યલોને જ થઈ જાય છે તો એ પણ મને નથી ગમ પણ હવે શું કરીએ એનો કઈ ઈલાજ નથી હું કેટ કેટલા બધા એના માટે કેટલા ઉપચારો કરું છું. કેટલા ઘરઘંતી ઉપચારો કોઈ કહે છે કે છાસ માં પલાળીને રાખવાનું તો આપડે એનાથી એ નીકળી જાય છે. તો હું આ બદ બધા ઉપચારો જે મને કોઈ કે નહી.
હા હા નથી થતું રાજસ્થાન ના પાણી બહુ હાર્ડ હોય છે નથી થતું એ ટૂંક સમય માટે ક્લીન થશે પણ પાછું તમારું જેવું ને જેવું થઈ જાય છે, કારણ કે એ તમે છે ને હવે એના પર તમે એસિડ નાખીને થોડું કામ છુ ટું રાખશો ને તો એ કદાચ તમારું સહી થઈ જશે બાકી તો નહી જ થાય.
બિલકુલ તો હવે આ જો આપન એક કરીને જોઈશ હું. કે કેવી રીતે થાય છે કે નથી તો એક વખત તો ટ્રાય તો કરવું બને.
હા બને છે ને તમે કરી જોજો પછી બ બંદ કરી દેજો નાખીને તો હું તો છે ને અહિયાં તો પેલા તો છે ને સૌથી પ્રથમ અહ પેલા તો બાથરૂમમાં રાખેલી બધી બાલ્ટઓ, મગ અને બીજું બધું સામાન બહાર કાઢી લેવ, પછી આખા ફ્લોર પર પાણી નાખીને ગંદગી મતલબ એ સાફ કરી દેવ અને છે ને તમે જોયું હશે તો રાજસ્થાનના પાણીથી હોય કે ભલે હવે તો મુંબઈનું પાણી બી થોડું હાર્ડ જ છે, તો એનાથી બાલ્ટીઓ હોય ને એના ઉપર બી વ્હાઈટ વ્હાઈટ આમ પાણી અગર તમે આખો દિવસ ભરીને રાખશોને તો ચિકાસ આવી જાય છે. તો એને પણ છે ને ત સાબુન થી ધોવી જ પડે એને.
અને કેટલું સફાઈ ને બા સફાઈ રાખ્યા પછી પણ એવુંન સાફ ન નથી થતું તો કોઈ એકદમ મહેમાન આવે તો મને આ આનાથી બહુ જ આમ શરમ આવે છે કે કે મેં સાફ નહી કર્યું હોય પણ એવું નથી કે હું સાફ નથી બઉ જ ચૂપ.
નહી મને પણ થાય છે. એવો હા મને પણ થાય છે. અને કાચ પર બી ખબર, એના છાંટા પડી જાય છે. તો એ એ છાંટા પણ રહી જાય છે. આપણે કેટલા પણ સાફ કરીએ, છતાં કોઈ-કોઈ જગ્યા પર એ છાંટા ત્યાં રહી જ જાય છે.
બિલકુલ, તમે- સાચું કહું છું, તો આનાથી હવે બહુ જ પરેશાન છે કે હવે ડીપ ક્લીનિંગ કરીએ, ના તો બધી રીતે કરીએ આપણા
હા, આ પાણીના કારણે થાય છે. એક તો બાલ્ટીમાં ચીકાશ નથી જતી. રોજે-રોજ નાહી-ધોઈને, કપડાં ધોઈને, બાલ્ટીઓ પણ રોજ જ ધોવી પડે છે. નહીં ધોઈએ, તો એ ચીકાશ પકડી લે છે. અને પછી ટોયલેટ ક ક્લીનર હોય ને અથવા સાબુ વાળું લિક્વિડ હોય ને એનાથી હું પૂરો ટોયલેટના અને ફ્લોર પર નાખી દઉ દસ પંદર મિનિટ સુધી રેવા દઉ પછી બ્રશથી ટોયલેટ સીટ સાફ કરી દેઉં ફ્લોર પર બી ટાઈલ્સ પર બી બ્રશથી સાફ કરી દેઉ અને નળ અને શાવર હોય ને એ પછી લાસ્ટ પોછું લેય અને એનાથી સાફ કરી દેવું. તો આમ સ્વચ્છ થઈ જાય. પુરુ સ્વચ્છ પાણી પછી રેડી દેવ બધા પર અને સૂકો કપડાં થી પાછું પોછું ફેરવી લેવ એટલે અને સુગંધિત ફેશનર રૂમ ફ્રેશનર હોય ને એ પણ મેં છાંટી દેઉું અંદર.
બિલકુલ તો હા જ વાત છે. બધી જગ્યાની આપણને થોડી-થોડી ડીપ ક્લીનિંગ કરવી જ પડે છેને હા જેવી કેતે બાથરૂમ રસ સોઈ વોડરૂમ એવું બધું તો કર્યું, આપડે સમય સમય પણ ને પૂજા ઘર પણ સાફ કરવો જ જોઈએ ત્યાં પણ ત્યાંથી પણ હા. ત્યાંથી પણ આપણને થોડી આમ અમથી એક અલગ એ એકદમ જે આપણેે વા પર્યું ને હોય એવા કપડા થી આપણને બિલકુલ એને સાફ ઓછીને એને ફરીથી મૂકવું જોઈએ, કારણ કે પૂજા ઘર પણ સ સમય-સમય સાફ કરવું બહુ જ જરૂરી છે. ત્યાં પણ આપણને સાફ સફ રાખીએ અને પછી આપણે પૂજ ભક્તિ કરીએ તો પણ એમાં પણ આપણને બહું સ કુન મલે છે.
જ હર શનિવારે પૂરું ક્લીન કરી જ દે છે, એની પાઠ પઢાઈ થી લઈને મ તસવીરો થી લઈને બધું જ પૂરું ડીપ ક્લીનિંગ મંદિરનું હર શનિવારે કરી ઈ લે છે. એટલે મને એનું ટેન્શન નથી રહેતું. ઈ પોતે શનિવારે સ કરી લે છે.
બિલકુલ સાચી વાત છે. તો ચાલો હવે આપડે ફરીથી મલીશું અન અને આજ આ વિશે વ વ અહ બીજી પણ આપડી જે ચર્ચા છે, હા એને આપણે એકબીજાને કરીશું. તો શીખીશું બીજી વધારે.
હા, હા ચાલો મળ પ્રિય પછી રાધે રાધે હા જય શ્રી કૃષ્ણ.